આવે છે, હલો.
તમને આવે છે, મારો અવાજ.
હા હવે આવી તમારા અવાજ આવે છે. હા આવે છે, આવે છે, ને તમારો અવાજ. આપડે હવે મારે ભણવા. બિજનેસ કરો કે નોકરી કર એના વિશે થોડી વાત કરીએ આપડે.
હા ઓકે તો આજે આપડે એના વિશે વાત કરી
તો શૌ તમારું બિઝનેસ કરાય કે નોકરી કરાય.
આમ તો મારું માનવું છે, ત્યાં સુધી તો આપડે બિઝનેસ જ કરવો જોઈએ તો કારણ કે એ આપડો પોતાનો હોય છે, જયારે નોકરી આપડે બીજા માટે કરવી હોય છે, મારું એવું માનવું છે
એ વાત તમારી તો એ વાત સાચી જ છે, પણ બિઝનેસ માં એવું થાય કે પેલા પૈસા પડે તો હોવી જોઈએ ને આપડા જોડે એમ જ ના તો આપણે બિઝનેસ કેવી કરી શકીએ
હા એ આપણને જો કદાશ મૂડી તો હોવી જ જોઈએ પરંતુ આપડે કોઈ એવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ કે જેમાં વધારે પડતી મૂડીની જરૂર ના પડે તો એવા બિઝનેસ આપડે નાનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ પરંતુ આપડે પોતાનો હોય તો એટલું સારું
તો એમાં ઓપ્શન એ છે, કે આપડે જો હમ નાસ્તા નો બિઝનેસ છે, એ બધું જે સ્ટાર્ટ કરતા હોય કે આપડ કોઈ આઈટમ આવડતી હોય સારી એવી બનાવતા અને એ ઉપડી જાય અને પાછી આપડા એરિયામાં પણ શું એનામાં ખાલી ગેસ કે ગેસ નો બાટલો હોય કે લારી હોય કે બધું હોય તો ચાલે એના એટલે બધો ખર્ચો ના થાય
એ વાત તો છે, અને પાછું જો તમારે ટેસ્ટ હોય તો પછી તમારે ફસ્ટ ફસ્ટે થી તમારી દુકાન સો હોય જે લારી કરવી સોપ રાખી ભાડે રાખી હોય તો તમારે ચાલતી થઈ જાય અને તમારો ધંધો પેલા જ દિવસથી સ્ટાર્ટ થઈ જાય છે.
અને માછું એનામ એવું પણ હોય છે, કે એટલું બધું. ઉપયોગ થતો નથી આમ શું આપડો કોઈ બિઝનેસ એવો હોય તો મોડી પણ એટલી બધી જોવે અને આપડ માલ વેચાય ના વેચાય
એ વાત તો તમારી સો ટકા સાચી હા એ વાત તો તમારી સાચી છે કે, માલ વેચાય કે ના વેચાય પરંતુ આમાં જો આપડે નવી વસ્તુ ટ્રાય કરીએ ને તો પછી આપણને મોટા સિટીમાં જઈને ટ્રાય કરવી પડે છે, કારણ કે નાના સિટી ના લોકો હોય છે તો તેમને એ વસ્તુ જો વસ્તુ આપણેે નવી લાવીએ તો એ વસ્તુ મોંઘી રેવાની અને મોઘી વસ્તુ લોકો ઓછી પસંદ કરે છે અને સસ્તી વસ્તુ લોકો વધારે પસંદ કરે છે, પરંતુ એ તો બધા વેચતા હોય એટલે એમાં તો કોઈ ખા ખાસ ના હોય જો તમારો ટેસ્ટ અલગ હોય તો તમે એવી રીતે
તો એના માટે આપડે શું કરવું જોઈએ, ધારો કે આપડે ત્યા ડાબેલી ખાતા હોઈએ બરાબર, તો આપડે જ્યાંથી લાવવાના ને ખબર છે, આનો સ્વાદ સારો છે એજી કઈક નવીન દુકાન ખોલીએ તો આપડે એમ વિચારી કે એની સારી હોય ના હોય એના કરતા એ ઓલિની સારી છે તો એના એના માટે આપડે એની ડાઈઝ એજ નાખવી જોઈએ કે એને પસંદ આવે કે આપડે કે જાહેરાત પણ કરવી જોઈએ આપડી પેલી વાર વસ્તુ ચાખવા આવે એ આપડી સારી છે કે નઈ, અહી તો આવે નહી તો આપડે બિઝનેસ ચાલવાનું એમ કેવુ છે મા
હા એ વાત તો તમારી સાચી છે, કે આપડે આપડી વસ્તુઓ થોડીક સસ્તી પણ રાખવી પડે અને જો આપડે કવાંટીટી આપીએ લોકોને ભા ભાવ વધારો તો આપણને લોકો ક્વોન્ટિટી આપવી પડે વ
અને પાછી એમ પણ થાય કે જો આપડે ભાવ ઓછો હોય અને જો સારી સિટી હોય મોટું અને મે સારી એક મસ્તી એમ પણ ચાલે ગયાની આઈ જટલી બધી હો છી છે તેની ક્વોલિટી એટલી બધી સારી ની હોય વસ્તુ બધી જૂની પણ વાપરતા હોય, એમ પણ હોય ને
હા એ તો છે ધ ઘણી મોટી સિટી માં જો તમે આવી રીતે સસ્તી છે, તો પછી લોકોને એમ પણ થાય છે કે આની વસ્તુ સારી નહી હોય કે પછી વધારે સારી વસ્તુ કે ગુણવત્તા
હ ગીમ બધા પછી એ ને હ એટલું બધુંન જજોતા નથી એલી બધી મસ્તી એમ જ જુએ કે, ભાઈ ક્વોલિટી સારી હોવી જોઈએ પપ્ પાચ રૂપિયા એક્સ્ટ્રા હશે તો ચાલશે એમ
હા એ વાત વસ્તુ છે, વિદેશની હ વિદેશું પણ બહારની વસ્તીઓ છે જેમ કે સુરત, અમદાવાદ એ બધી વસ્તીઓમાં લોકો કોનટે ટી વાળું અને સારું ખાવાનું વિચારે છે, જયારે આપડ પાટણને એવા બધા શહેરોમાં લોકોને ક્વોન્ટિટી વાળું જોવે છે અને ઓછી પ્રાઇસમાં જોવે છે ભલે ને પછી એ વસ્તુમાં તમે ગમે તેવી વસ્તુ ઉપયોગ કરી હોય, પરંતુ જો તમે હેલ્ધી વસ્તુ ઉપયોગ કરી તો એનો ભાવ વધારે જ રેવાનો એમાં
આપેણે એવું પણ હોય છે, આપડેને નોકરી કરીયે નોકરી એનામાં પણ સારું જેવું હોય છે, એમ અમ ભાઈબન છે એને હેસી હજાર છે પગાર હે તેને શાંતિ છે, પાંચ સાત વર્ષ, ત્યાં કઈ ટેન્શન નથી સવારે હમ, મોડા જ જવાનું સા સાજ નવ આજુબાજુ અને સાંજે પાંચેક વાગે આવી, જવાનું પણ ટેન્શન પણ વધતુ નથી, એમ કેવું છે મારું
હા, તો એમાં નોકરીમાં કઈ ખોટું નથી, પરંતુ જો નોકરીમાં તમને સ્ટાર્ટિંગના પાંચ વર્ષ હોય, ને તો પાંચ વર્ષ તમને કંપની ના પૈસારો પણ ચાલુ, પડે ધારો કે તમે સ્ટાર્ટિંગમાં, તો કંપની વાળા પેલા તમને અમુક રકમ નો ચેક, મુક આવે છે, તેમાં જેનાથી તમે જો એમના જોડે કરેલો, ક કરાર તોડો ને તો પછી, એ ચેક તમારો તમને પાછો, ના મળે રકમ ઉપાડી લે છે, એટલા માટે તમને પેલે થી, અમુક લા કે દોઢ લાખ, કે એટલા રૂપિયા તમા જો જમા મુકાવડ દે એટલે, તમને એ પૈસા માંથી જે પછી, તમને પગાર ને એ બધું કરતા હોય છે, અને સ્ટાર્ટિંગ ના બે વર્સ પછી, તમે જો તમારું પરફોર્મન્સ સારું રહ્યું, તો પછી કંપની વાળા તમને જોબ આ પરમનેન્ટ આપે છે, બાકી જોબ માંથી, તમને કાઢી દેશે, તો વળી પાછું આપડે હેરાન જ થવું ને
હા, એ તો વાત સાચી હેરાન, જ થવું પડે એ બિઝનેસમા એવુંને નથી, હોતું કે પછી એ આપડો બિઝનેસ હોય, એટલે આપડે જયારે કરવું હોય, ત્યારે કરાય ને આપડે કઈક કામ, થી મારે પણ જવું હોય, તો જઈ શકીએ એ નોકરીમાં, એમ ન
હા, એ ને નોકરીમાં એવું નથી, થતું અને પાછું જો આવી રીતે કોઈ પર્સનલ કારણ માટે રજા માંગે, તો પછી એ રજા બોસ આપતા નથી, અને જો ત પણ રજા પાડી દે, તો પછી એમનો પગાર કા ી અને પછી વધારે રજા થઈ, જતાારો કે કીધા વગર બે દિવસની રજા પણ પાડી દીધી હોય, ને તો પછી એમને નોકરી માંથી પણ કાઢી મૂકે છે, અને એવું પણ બને છે. એટલા માટે ભલેમ પછી, એ ગમે તેટલે વખાદાર માણસ
પણ બિઝનેસ ની અંદર એવું પણ હોય છેને, કેમ હજુરોની જરૂર હોય, અને અત્યારે શું બધાને બિઝનેસ પોતા ન મારો હોય, કોઈ મજૂરી નથી, અને કોઈ નોકરી પણ નથી, મા વાત ત મજૂરોજ ના મળે, તો બધી તકલીફ પણ ઉઊભી થવાની જને એજ મજૂરો આવે, ના આવે અને આપડ આમ જે કરવાનું થાય ના એ થાય, કઈ બિઝનેસ પછી અટકી જવાનું
હા, અ તો તમારી વાત સાચી નોકરીમાં એવું નથી, પરંતુ નોકરીમાં તમને તમારા જે બસોય એ તમને ગમે ત્યારે કોઈ પણ કારણ છે, ફાયર કરી દે તો પછી, તમારે શું કરવાનું જયારે, ત બિઝનેસમાં તમને આવી, તો કોઈ તમને કાઢી તો ના મૂકે ને એમ વાત છે.
કાઢીને અમુક, એમ વા સાચ એમ એજનેસમાં અમુક તકલીફ પણ ઉભી થતી હોય, અમુ બિઝનેસ સારો ચાલતો હોય, ના ચાલતો હોય. હવે ખાવાનું બિઝનેસ છે, બરાબર અને તોમાં શું છે. એટલ બધું વરસાદ આવી જાય, પણ ખાવા જ ના આવે મ વરસાદ માં એટલધું આવી ગયું, અઠવાડિય ઉપર એકદમ વરસાદ ચાલુ ચાલુ જ હોય, ખા ના ન શું મારવાનુંને એટલે, એ પણ વિચારવું જોઈએ, ને
હા એ તો છે, પરંતુ એ ટાઈમે જો તમે કીધું કે કોઈ ખાવાના આવે એવો વરસાદ ચાલુ હતું, એ ટાઈમે પછી કોઈ, નોકરી, નોકરી જવા જોઈએ તો પ્રોબ્લમ કેવી જો એક દિવસ પણ એક ધારો વરસાદ પડી જાય તો તરત જ એમાં રોડ રસ્તા ઉપર પા દસ દસ ઇંચ લોકો હાલી પણ મારી શકો પછી તમે નોકરીઓ કેવી રીતે
હા એ તો વાત જ અને એ તો મારે સાચ આપડે એ તો આપડે સમજાઈ શકીએ ને કે ભાઈ એટલું પાણી મારેલું છે તો માની પણ જતા હોય છે અમુક કંપની વાળા અને બીજું પણ કંઈ પગાર એક્સ્ટ્રા પૈસા ના આપે હા પણ પગાર ઓછો આપે પણ આપી તો ના શકે અને ઓલામ તો એવું પણ થાય કે હવે આપડે બધી વસ્તુ લયા હોઈએ ખાવાની એ બધી ફેંકવી પડે એટલે આપડું જ નુકસાન છે મળે ત કાય ની હા ઓછું ના થાય બિઝનેસમાં તો ઓછું પણ થાય
હા બિઝનેસમાં તો ચડાવ ઉતાર વધતા જ પરંતુ તમે જોવા જાવ ને તો નોકરીમાં તમને મહિને પચીસ હજાર તમે બિનેસ કયારેક મહીનામાં તમે પચીસ હજાર કમાવો ક્યારેક તમારે ખોટમાં પણ જાાવ તમે પચીસ હજાર પણ નાખ કમાઈ શકો પાંચ હજાર જ કમાવ પણ ક્યારેક ક્યારેક પછી ધંધામાં તમે પચાસ હજાર કમાઈ શકો અને લાખે કમાય શકો એક મહિનામાં એટલે આવી રીતે તમે એવરેજ કાઢવા જાવ તો પછી તમને થોડું ઘણું નુકસાન આવે તો વાંધ ના આવે પરંતુ નોકરી કરતા તો બિઝનેસ વધારે તમે કમાઈ શકો
હા એ તો વાત સાચી જ છે કેને બધા મળી જાય એ બધું એ વિચરવાનું છે પેલેથી કે શું કરુ નોકરી જ કરાય કે ભાઈ બિજનેસ કારણ કે પૈસાની તકલીફ હોય અને બિઝનેસમાં પૈસા નાખવાથી આપડે એટલું થતું ના હોય મારે જો એટલા પૈસા જ ના હોય પચી હજાર રૂપિયા હોય તો બિઝનેસ એટલો બધો જ ના જ કરી શકું ને એમ કેવું છે મારે
હા એ વાત તો તમારી સાચી કે બિઝનેસ ના કરી શકો પરંતુ તમે નો સ્ટાર્ટઅપ કરી શકો ને બિઝનેસમાં
હ એ તો વાત સાચી છે. સારું ચાલ તો હવે આપડે વિચારશું એ બધા બિઝનેસ નોકરી વિશેને
હા એ વાત છે આપડે વિચારીશું સારું બાય
ઓકે સારું ચાલો